હેલો
હલો
હું કરે
હલો
હા શું કરે અવાજ આવે આવે તારો હા આવે આવે હા આવે આવે શું કરે?
કોઈ નની બસ આરામ તું શું કરે?
જઈબી લીધે
હા પીલદી
મતી બસ આ બેહી રહેલી છે, બહાર વરસાદ આવ્યા કરતા સાહેબ તઈ બહિરેવા
હમ્મ બો આવ્યો કે વરસાદ?
હા, બહ ચાલુ જ છટ બહુ જાઝાડોગાર આવતા છ વરસાદ
હમ્મ અમારા બાજુ તો હમણાં ઓછો થાય હશે,
હમમ કે ભજીયા મજીયા બનાવ ઘેરા આવું ખાવા
હા, આવની તો બનાવુંને ઘે તે જોયેલું જ છે.
હા, ઘે તો જોયેલું જ છે. બીજું બી કઈ બનાવ પડે. બીજું બી કઈ બનાવું પડે હ
હા, બીજું તો પાપડી છે પાપડી તરા
સારું એવું કરજે ચાય ને પાપડી બનાજે ને હાથે ભજી યા જે બનેવ છે. હ નઈ નની કઈ નઈ આટલ ચલે હ પછી બીજું કઈ મકાઈ કે મકાઈ તમારે
મકાઈ મકાઈ તો લાવા હે
હમ કઈ નઈ મેં લેટી જવા આવા ત્યારે હમ મે બાકી જ છે હમણાં ખાધી ત્યા ચાલુ થય ગ છે ચાલુ અમારા બાજુજુ
તો શુક્રવારે અટવાડા માં ગેલા તો તાં થી લી આવેલા ને મકાઈ નું શાક બનાવેલું મસ્ત લાગે
કેવું બનાવે શાક મકાઈ નું
મકાઈ નું કે મકાઈ ને પેલા તો બાફી નાખવાનું પાણીમાં ગરમ કરીને તેમાં મીઠું નાખી દેવાનું બફાઈ જાય પછી છે ને ટમેટો ચીને લવાનો કાંદો નાખવાનો હોય તો કાંદો છીણી નાખવાનો પછી જેમ આપડે કે ટમેટું બનાવીએ તોવું બનાવી કરે પછી તેમાં મસાલો જે લાખવાનો તે અમે બનાવલો ત્યારે પનીર મસાલો હતો હતો તે પનીર મસાલો રાખેલો હતો ટેસ્ટ વધારે સારું લાગે તો પછી તેમાં હશે ને મકઈ જે બાફેલી હોય ને એ રાખી દેવા થોડીકર ઉકાળી દેવાની એટલે લીલી
હ
ા ખારું લાગે લીલી ચટણી લાખેલી મકાઈ માં
હમ જ એકાદ દિવસ આવા તે દિવસે ખવડાવજે શાક મકાઈ નું હું કરે બીજું હ હા શું કરે બીજું શું કરે હા હા અવાજ આવે આવે આવે હું કરે બીજું હું કરે તારું મોટું થ એવું તમારું હા બધ્ધા હારા હારા તારું મોટું થયું તમારું
હા થયું છે ને આટલું કેટલું કયું છે હવે વરસાદ હારનું ચાલુ જ દે હું
એજ અમાર બી મોટું થઈ ગયું છે હમણાં વરસાદ આવ્યો તો બો આવ્યો વરસાદ બો આવ્યો છે આજે તો એમ હજુ આવ્યા જ કરે તો સારું પણ રોપવાનું નને એ બધું નેતા પછી પાણી મૂકવાનું તોય તેમાં બહુ તકલીફ પડે
હા તેજ તો અમે ત ગેલાગાલે માસીઓને ઘેર બાજુ તો બધાને પા પાણી વગર ટેન્કર પાણી આગળ તો વરસાદ નહીં આવે તો
હા એવું જ કરવા પડે એવું જ કરવા પડે અમારે બાજુ બી કુવામાંથી પાણી મૂકે હા ગેલા હતા હમણાં જ ગેલા હતા પેલા અઠવાડે ગેલા હતા બધું સામાન લઈ આવ્યા
હમ
તાં હારું પડે તાં બધું બું કઠોળ માં લીધું હળદની દાળ મગની દાળ પછ કાજુ બદામને ઉડાવ્યા પ તેલ પટી ગયેલ તો તેલ હલી એવા પહી પોવાના પેકેટ હો પટી ગેલા તા નાસ્તા ના એ બધા પહી વેફર ને બ એ બધુ લઈ એવા એમ ને ચાદરને બો મસ્ત મોલમાં તો તે ચાદરનીવ બી ર હું કેઇ
મમ્મી લોકો હું કરે
તે લોકો કઈ બસ આ બાજુ કામ કર્યા કરતા છે હમણાં મમ્મી લોકો આ બાજુ કામ કર્યા કરતા છે આ બાજુ
હલો
હા આવે આવે અવાજ આવે
હલો
હલો હલો હલો હા આવે આવે અવાજ આવે હમડાાઈ હલો તારો અવાજ આવે હા તાર મમ્મી લોકો કઈ નઈ બસ આ બધું જ કામ કર્યા કર તાર બાજુ
હ બાપા ઘરે હ ને
હા આજે ઘેરજા તે રજા પપ્પા ની
હમ
શું કરે તમારે હા ભાઈ ગયેલા
જેલાશે
હ હ હું કે ના પાપડી છે કે ન તમે રોપે કેહી પાપડી રોટી કે પાપડી ઉબાડીિયો બનાવતા હે ને તમે હા ઉ બરું બનાવજો ત્યારે એ ભ અ તો તમને મસ્ત મજા અમે તો ખાઈ ઉબણીમાં બી મકાઈ લખી અમે તો
હા મસ્ત લાગે મ કઈ પણ મન તો બડી બ ઇન્ટરેસ્ટ થોડ થોડું થોડુંક બે ચાર પાપ દીખ્યા એટલું બહ ન ભાગ કરે
હા
તરે બન
હમેા હા મારે બને અ તો છે ને માતું માું પટલુંમાં બનાવ માટેતા અમેરે તો માટલુંમાં બનાવ મસ્ત પાપડી પાપડી પાપડી લે પછ ભોળ કાઢે પછી પાપલીમાં કોર્ન લખે બટાકા લખે કર લખે ળ લખે પછ બધા મસાલા લખેછ મિક્સ કરી લખે પછી એમ એમને માટલુંમાં ભ દે બરાબ પછી મને ઊંધું વાળીને થોડક લ પકડા અને થોડક પેલું હૂખા પાંદડા ને એવું લખીને છાણા મૂકીને પેલું હલગઈ ગયામ એટલે તે જરાકને ધીમે ધીમેાટલા એટલે કહ્યું તે થઈ ગયું બની ગય એમ કોઈ મસ્ત લાગે તીખું તીખખું બનાવી એ માટે
પેલું મટલા નીચે ચાર પાપડી મૂકે મૂકે કે નહી
હા મૂકીએે ને મૂકીએને તે પેલી ચાખવાારું મકવા પડે કે ન ત ખબર જ નહી પડે
હમ
હ મલેવડ બીણ હા તેજ તે તેજ ને અમે તો કુકર માં બી બનાવી ઉગાડ તે એવી જ રીતે જ બનાવીએ કુકરમાં જલ્દી થઈ ગઈ કુકર હમ કુકર વું બનાવે કતરકલી હમ પણ પણ તેમાં પાાકડી નથી લી ગ ઊંધિયયોમાં
હમ
ઝમરૂક ખાધો કે ની ઝમરૂક?
ઝામરૂક તો હા, ખાધાને બો ખાધા આ વખતે અમારા ઘરે, અમારા ઘેરે છે, જામરુખી બો ખાધા
હમ્મ, ખાવાનાય હોઈ તો આવજો મારે ત્યાં હમણાં બો લાગેલા છે. મોટા મોટા થાય પણ બધા મોટા ખાવા વગાવા વગર, પેહલા જ બધા ખાઈ લે
બીજું હું હું છે, તમારી ત્યાં?
બીજું તો ઝમરૂક સિવાઈ બીજું કઈની કાકાની ત્યાંથી લી આવેલી તો અહ દરરોજના પાણી સીપ્યા કરે મોટ ટી થઈ ગઈ સે. હવે લાગેહે ત્યારે ખવડાવાને
ને કમરખ છે કેની, કમરખ ની એ બધું ટી?
કમરક તો, અમારા કાકાઓ ને ત્યાં છે.
હા, ને બીજો રૂ એ પેલું છે કે?
હા, બીજો છેે ને પણ હા, સે ને બાકી સાઈડ પર
હમ્મ, અમારી ત્યાંતો જમરુક છે, પછી પેલા ખટામડા અવે તે રોપેલા છે, પછી કમરક બી છે, બીજરું બી રોપેલું છે અને બોર બી છે, ને બો બધું, બધુંજ છે. ફળ માતો. ફણસ ભી છે અમારે ત્યાં તો, અમારે ઘરે તો
ફણસ તો અમરે ત્યાં તો હજુ રોપેલી છે, નાલીજ છે, મોટી ની થાય મલે
ફણસ નું શાક, ખાધું કે ની? હા, ખવડાવાને. ફણસ નું શાક ખાધું કે ની? એવું કે આ હા, તે તો કાચું કાચું એક હજાર મેં બનાઈ લાવા. તમારા હરું, તેમાં કઈની ફણસ કાજુબજુ હા એવુંજ એતો ફણસમાં હું કરવાનું પેલું કાચું કાચું રે ને ત્યારે જેને પેલું કરી લખવાનું ને પછી બરાબર ધઢોઈ કાઢવાનું ને કુમડું કુમડુ તે બધું કાલાખવાનું, પછી પાણીમાં બાફી કાઢવાનું ને પછી તે પાણીમાં બફાઈ જાય એટલે કાંદા ઝીણા ઝીણા કાપવાના, ટમેટો કાપવાના કાંદાના વઘાર મારીને ભાઈ પહિ ટામેટા લાખી દેવાના. મિક્સ કરવાનું કરવાનું કરવાનું જરાખવાર પછી પેું ફણસ રહીને તે આપડે પેલું બાફી કરલું હોય ને તે અંદર લાખી દેવાનું, ફણસ. પછી મસાલા લાખી દેવાના, ને બધું ચટણી ને ગ્રેવી ને એમ બધું ને પહી ઢાકી દેવાનું પહી ને વીસ પચીસ મિનિટ જેટલું ઢકીને જ રાખવાનું, પછી બની જાય, એમ. ફણસ નું શાક. હારું લાગે, મસ્ત લાગે. તોમે તો પેલું ફણસ ખાતા અહે કે પાકી ગઈ પહી
હા, તે તે હમે તો બે, હા, પરમ દિવસે જ ખાધા મમ્મી લાવેલી તે
એવું કે હા, હા.
હમ્મ, ખાધા કે તમે? વિલાતી નું શાક, વિલાતી નું શાક ખાધેલું કે ની?
બનાએ ની
હા, વિલાઈ નું બનાવે મસ્ત લાગે. ટામેટોમાં બનાવે, કાંદો લીખીને હમ્મ પણ આ વખતે તો વિલાતીની વાઈ હતી.
કાચી વિલાટીનું શાક
હા, કાચી વિલાટીનું શાક.
હા.
સારી લાગે પેલી તુરી તુરી રહી ને તેનું શાક બનાવી દે મસ્ત લાગે.
પેરું સીફૂલ નું શાખા દેલું કે ન ચોમાસામાં ફૂલ લાગે તેના શ્રીફૂ સ્ત્રી ફૂલ નું શાખ ખાધેલું કેની પેલે હા વ્હાઈટ કલર ના આવે બકુલ
ઉતા ઉતાડી મેરે મેરેરે લાગે બહુ વેડા વટાય ન ર તો તોડી લાવીએ થોડું ઘણા થ પમાં કો જાય
હા એજ ને બહુ મસ્ત લાગે હ શ્રીફૂલ નું શાક
હમ હમ
હારું ચાલ દો હ એક દિવ સવા હા